હ થયું આવે છે આવાજ
હા આવે છે
હમ
બોલ બોલ
બર
શું થયું
હ એ નયા દુકાન હ છે
હા તમે દુકાન વાળાને જવું યાર અ જોબ વાળા ને જોું
કો છું
ત્રીસ હજાર રૂપિયા મહિને મળી જાય તમારે જો ગમે ત્યારે ગમે તે મળે હા-
સારું જ છે બધા -
દુકાન વાળા નું કશું નઈ ચાલતું અહિયાં તો- ખબર સ્ટોક્સમાં શું હોય સ્ટોક માર્કેટ હું કરું છું
મજ હત
ત તો ખબર પાડીવી પડે એમાં સ્ટોક માર્કેટમાં લે વેચ કરવાનું હું ઇન્વેસ્ટર છું એક જાતનો
હમ
તારે ગ્રો એપમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું.
માર મમ્મી બીમાર છે પણ મે એનકી મન કે ચાલ લઈ જા દુકાને - એને છે ને શરીર દુખે અને તાવ જેવું લાગે-
એવું
આજે ખાવાનું મેં બનાવ તો અહી અસર નઈ લગાવ- પડ-
હા
મેગી બને.
મેગી બને કે
હ
કઈ નહી મેગી બ ઊભા ઊભા
જે આવડે એજ બનવું ને -
ખાવા બનાવ તો શીખી જાવ તો-
જેટલું આવડે છે એટલું બઉ છે.
જેટલું આવડે છે એટલું બઉ છે એટલે મેગી- બીજું બધું શાક રોટલી બનાવને તો આવડવું જ જોઈએ ને-
શાક બનાવતા તો આવડે જ છે ને મને-
તો પછી-
હજી રોટલી નહી આવડે-
એમાં શું છે ગોળ ગોળ જ કરવાની છે રોટલી-
તું કરી જો તારા એ થાય ને તો મન કેજે હા ને-
અરે અરે આમાં મારું શું છે. તારા -
તું ટ્રાય માર ખાલી એક વાર-
ટ્રાય કરીશું એક વાર આપડે-
તું કરજે પછી થાય ને તો મને કેજે તો હું એ ટ્રાય મારીશ- કેમ કે મન તો આવો કોઈ ટ્રાય મારવા નઈ દે તું મારા ઘરમાં-
કેમ કે તને આવડતું જ નહી.
હા તું બઉવ મોટો શીખીને બેઠો હોય એવું મને કે છે.
હ પછી આમ શીખી ને બેઠો છું બોલું હું. ખબર મારી કોલેજ અહિયાં કેટલો અંતર છે તારી કોલેજમાં મારી કોલેજમાં- નારા-
એ લેવા દે કોલેજ
હા અમારી કોલેજમાં ઈન્ટર્નશીપ ઈન્ટનશીપ બધું થાય તમારે કોલેજમાં થાય એવું કશું?
એટલે અમારે એવું તો બધું થાય છે.
શું થાય હા-
જે પ્રિન્સિપાલ છે કોલેજની-
હા-
એ બધાને એવું ઇન્ટર્નશીપ નું એવું કરાવતી હોય છે. પણ એમાં પ્રોબ્લેમ કયા- ખબરને જે છોકરાઓને મોકલે ને બધા કમ્પ્લેન કરે છે.
હા એટલે તમારામાં જ ભૂલ છે. ખબર તમને?
શું અમારા આમ કોલેજ નામ જ-
કોલેજમાં શું છે કોલેજમાં કશ ભૂલ નહી કોલેજ તો તમારી હારી જ હોય અમારી કોલેજ જોય? અમારી કોલેજ જતું? એકદમ ઇન્ટર્નશીપ આપે એચ ઓડી પણ સારો અમારો-
હું એતો કઉ તમામારી કોલેજ સારી છે. અમારી-
તારે તો આવતા વરષથી આઈ જવાનું કોલેજમાં અહિયાં.
મારો કોર્સ નથી ત્યાં.
કોર્સ તો હવે કોર્સ નો હવે બીજો બદલી કાઢવાનો કોલેજ તો સારી મળી જાય ને આપણને.
કોર્સ નહી બદલે સોરી.
તારે
હું ઓનલાઈન શીખી લઈશ પણ કોર્સ નહી બદલાય.
તો તારું પેેશન ઉપર તું કામ કરું છું એવું છે?
હા
શું છે તારૂ પેશન.?
ફેશન ડિઝઇનિંગ.
હ હા મારું ફેસન એક જ છે જીમમાં જવાનું. ત બોડી જોઈ જ તે મારી?? તાર લે બોળી બોળી જોઈને વાત કરવાની બરાબર?
મારી મમ્મી ની બોડી જોઈ છે મારી માસી ની જોય છે? એક લાત મારસે ને તો કઈ જઈને પડીશ.
અહીયા એક હાથ મારીશ ને તો કહીએ બધું
ત એમને ખબર છે મારા માસી તો એમનું એક વાર ઝઘડો થઈ ગએલો.
હા
તો પેલી પિત્તળની ડોલ નહી આવતી?
હા હા,
એને લાત મારી તો આખું હા
ખબર જ હતી. ગોબો જ પડી જશે શું લેવાને એવા કામ કરો છ? ગોબો પડી જાય.
એમ પણ એમનો ઝઘડો થઈ ગયેલો માર માસી અકલાયેલા પછી લઈ ના-'
એવું તાર? માસિન કે થોડક ધીમો મગજ રાખ
અને મારી મમ્મી એ શું કર્યુ?
શું?
ના નાઈ કહું છોડ ઝઘડા ના કિસ્સા ને,
ર અમારા અમારા ગામમાં નવું ઘર બને છે. અ અ મહારાણા પ્રતાપ આપનું આમ મોટું ચિત્ર મૂક્યું છે અમે.
બીજું કોઈ મળ્યું જ નહી તમને?
હમ મહારાણા પ્રતાપ, મહારાણા પ્રતાપ એટલે કેલો બલોલ ખાન આખો વચ્ચેથી કાપી નાખ્યો તો એક જ તલવાર હે. એક જ હાથથી બેહલવલ ખાન ને, હલ્દી ઘાટી યુદ્ધ માં એ મુગલ હતો એક તમારે જેવો
તો આવી સિરિયલો જોવાનું બનકર. કર અને સારા સારા પિક્ચર જોવ.
સારા સારા પિક્ચર એ જોયા છે. બધું જોયું છે. પણ મહારાણા પ્રતાપ એટલે એમ એક જ હાથથી આમ કાપી કાઢેલો. અને હાચી સ્ટોરી છે. એક બાજુથીન એનો ઘોડો અલગ ને, એ અલગને, બીજી બાજુ એ અલગ. ખબર છે તને એવું જોયું જ તે ક્યાંય? તો જોવાનું અને મહારાણા પ્રતાપ નો પણ મહારાણા પ્રતાપ ન એક મુખ્ય વસ્તુ હતી એમને ખબર શું હતી.? એમનો ઘોડો ચેતક.
એટલો બધું શું મુખ છે આનું?
એક ચેતક ઘોડો એ ઘોડાથી ઉતરી જાય ને તોય તે ચેતક સૈનિકોને મારતો તો. એવું કોઈ ઘોડો એ સમયે કરતું નોતું. એ ચેતક ઘોડો એમને એક એવી બીજોલીયા ગામમાં જે એ જે એમની વાઈફસ છે ને એમને લેવા ગયો તોને ત્યારે
હહ અ
એને મળ્યો તો. ખબર છે તન?
મને નહીં ખબર. મેં તો જોયો જ નહીં ખબર હોવાની તું કેસ સારા મને તો ખબર પડે જ આવી બધી.
તારે એટલે આવી બધી સિરિયલો જોવાની. હહ એમનો મિત્ર એમનો મિત્ મિત્ર એમનો સખા બધો એ જ હતો. મહારાણા પ્રતાપ. અને એમના જેવું કોઈ હતું નહીં. મારા આખા હિન્દુસ્તાનમાં.
તું એક કૂતરો રાખી લે.
ના કૂતરાની જરૂર નઈ મારે. મારે તું છું ન બન બન તું છે ને માર જોડે. તું છું એટલે કૂતરાની શું જરૂર મારે.
એવું નહીં બોલવાનું.
તો આમાં શું ખોટું છે. તું છું ફરી મન કૂતરા બૂતરાની જરૂર જ નહી આમ. હું રિલેક્સ છું. આખો તારે. એટલે સમજી તું.
હા
બરાબર. મહારાણા પ્રતાપનો જનમ ક્યારે થયો ત ખબર છે?
હમ
અઢાર અઢાર જૂને થયો તો અઢાર જૂન ઓગણીસ ના સોળસો ને ચોપનમાં કે એ ટાઈમમાં થયો તો બહુ આગળ. પંદરસો કે સોળસોની આસપાસ
મેં મને કેમ નઈ યાદ રેતું આવું બધું.
એ બધું યાદ રાખવું પડે. જોવું પડે હારી હારી વસ્તુ જોવું પડે. આ સાસ બહુની સિરિયલો જોવાથી કશું ના થાય.
અરે ઓસ સાસ બહુની સિરિયલો નહી જોતી પણ.
તારે સાસ બહુની સિરિયલો જોવાથી તમારે કશું કોઠોય ના ભરે. આવું બધું જુઓ. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી. છત્રપતિ શિવાજી મહારાજ. એમના જેવું કોઈ જ નહી. તારે
હું પહેલા સિરિયલ જોતીતી અતાર તો નહી જોત
તો અતારે કેમ નથી જોતી?
મને નહી ક ના હું પેલી જોધા અકબર જોતી એમાં જે હીરો હતો ને બહુ મસ્ત હતો.
મેડમ ના બાકી એના તીન બજે ચલ ચલ હા બોલો.
હા.
એટલે
જો મેમ પછી છે ન પેલી રામાયણ બી જોઈતી. રામાયણ નહીં કઈ આવ તીતી મહાભારત આવતી તી ને હા એ જોઈતી એમાં અર્જુન હતો ને બહુ ગમતો તો મને. મસ્ત દેખાતો તો.
દેખાતો તો મસ્ત એના કાર્યએ એવા હારા હતા.
પણ હું એન લીધે જ તો સિરિયલ જોતીતી.
તારે અને પછી તારે એક કામ કરવાનું છત્રપતિ શિવાજી મહારાજની સિરિયલ આવે છે. એ મસ્ત છે અલા એમને મહા મરાઠા સામ્રાજ્ય તને એ શોટ ના જોય ને શોટસ ફિલ્મ એક દેખાડું છાવા કરીને એક ફિલ્મ છે એમના છોકરાની સંભાજી મહારાજની એ બહુ મસ્ત છે
મને મરાઠા જોડે છે ને આમ જેટલું દૂર રહું ને એટલું સારું એવું છે. મારા મામી એક એવી આઈ ગઈ
કેમ મરાઠીઓથી શું થાય છે તને
ખબર ને જબરા લોકો હોય છે
હા મારાઠી હોય હવે થોડુંક એવું બધું આમ તેમ
મને પૂછતું હું રગે રગથી ઓળખું છું.
હ માર મામી છે ને
એ મરાઠી હશે પુના બુના થી આવયા હશે પુના થી આવયા હશે.
હા પુના પુનાના જ છે ને પુનાના જ છે બાપા બોલે એટલે મીઠ ઉભો ઉભો રડી જા તું
તો તો પછી આપડે બોલવાની જરૂરત નહી તો તો સંબંધ સંબંધ બહું સારો છે તમારોને એમનો તો તારે
એમનો એમની જોડે નહી તો પેલો એમનો છોકરો છે ને એવાય રોંગ હમ્મ રોજ ઘેર આઈ જાય
પણ હું તો કઉ છું મહારાણા પ્રતાપ ની પાંચસો ને ચાલીસ જેવા એના એપિસોડ છે જન્મ જયારે થયો ને ત્યારથી લઈને મારવા મરણ સુધી નું બધ તું જ છે એમાં
બરાબર પછી પેલી અનુષ્કા સેનની હતી ને ખબર રાણી લક્ષ્મીબાઈ એ બી જોઈ તી મેં
સારું ચાલ મારે કામ છે હું તન થોડીક વારમાં કરું તને ફોન
હા બાય બાય.
હા બાય બાય.
બાય